હા, આવે છે. તમને આવે છે?
હ.
હા, બોલો. શું કળીએ તમે આજે આખો દિવસ?
આજે આખો દિવસ મારો બવ સારો ગયો. એમ તો મે ઉયઠી બે બાર વાગે. એલે મારથી કાલે રાતે કામ હતું એટલે થયું જ ના. બાર વાગે ઉયઠી ને પછી જયમી પછી મમ્મી થોડાક નોતા બોલતા, તો એમને થોક મનાયવા. પછી જયમી ડાર-ભાત, સાક, રોટલી, પાપડ એવું. પછી બપોરે વાત કયરુ ને પછી હા, અમણાં ફ્રી છું બોલો.
બરાબર. કઈ નઈ બસ શાંતિ છે, મારે પણ આજે તો મમ્મી નોતા એટલે મારે તો કામ પકડવુ હતુ. એટલે પછી સવારે વેલી ઉથી સાત વાગે ઉથી. પછી ઘરનું બધું કામ કર્યું, એટે નવ વાગે સુધી માં ફ્રી થઈ. ફ્રી થયા બાદ પછી જમવાનું નેવું બધું તો પછી જમી પછી કોલ થાય એવું હતું, તો પછી તે માલે કામ હતું તો, એક કામ પટાયવુ. ત્યાર પછી બપોરનો તો એટલો વરસાદ છે, ત બસ વરસાદ બે બેઠા-બેઠા જોયો ને, કામ કટી ગીયા ને વરસાદ બો પડ્યો આજે તો અમારે. તમાયે કેવો વયસાદ છે?
વરસાદ તો આજે ઘણો છે. આજે વરસાદ જ વરસાદ છે. હું કેવું હવે.
બરાબર. અમારે પણ એવું જ છે. બની ગીયું, જમવાનું અત્યારનું.
હ બની ગીયું. તમાર બની ગીયું?
હા. બન્યું છે અમારે તો, આજે એમ તો અઆ અ અનુકૂળ આવે એવું નહી શરીરને પન આજે જજજમવું પન છે એવું, ખાવાય એવું છે. બટાકા બાફેલાનું સાક બનાયવુ છે અને રોટલી બનાઇ છે.
એવું!
હા. તમારે શું બનાયવુ તમાય ત્યાં?
અમાર ત્યાં બનાયવુ છે આજે, બટ અ બ બટાકા-ભુંંગરા. ને... બીજુ તો, રોટલી ને સાક બનાયવુ સે મમ્મી એ.
બરાબર. ટો તમને ભાવે બટાકા-ભૂંગરા?
હા, મન ત બો ભાવે.
બરાબર. એટલે તમે કેયી તના બનાવો? મતલબ કે અલગ-અલગ રેસીપી આવે તો, એમા તમે કેવી રેસીપી ઉપયોગ કરો છો ઘરમાં એમ?
અમાર ત પેલા છે ને, લસણ ને આડુ વાળા બટાકા બને. ને પછી એટે, એને પેસ્ટને વઘાઈ નાખીએ ને પછી બટાકા નાખીએ એવું.
બરાબર.
હા. તમે?
અમે પણ એતોના બનાવમાં નાખીએ એટલે કે, જો આપણે બટાકા પેલા બાફી ને પછી મસ્ત એમાં અમે કવુ કે, લસણ લસણ ની એકદમ પેસ્ટ કરી નાખીએ ઝીણી. લસણ અને મરચાંની હાથે પેસ્ટ કરીએ. એટલે મરચું જે છે ને, તે બધું લસણ હાથે કસાઈ જાય અને પછીની અંદર એક ચમચી તેલ રેડીને મસ્ત મતલબ કે, ખાલી એક પેસ્ટ અલગ બનાવી રાખીએ. પછી તેલમાં મસ્ત વધાર વધારે રાયનો વઘાર કરીયે અને પછી એની અંદર બટાકા નાખી ને મસ્ત મિક્સ કરીને, આમા હું મરચું, હળદર અને લીંબુ ધાણા એ બધું નાખીને પછી પેલી પેસ્ટ રેડીએ અને પછી મસ્ત એનો સ્વાદ આવે. પેસ્ટની અંદર પહેલેથી લસણ અને મરચાની પેસ્ટ કરીને રાખી મૂકેને, તો તેનો ટેસ્ટ હારો આવે. સુગંધ ને એ બધું આવે.
બરાબર.
હા અને થોડોક મતલબ કે ગરમ મસાલો અને એવ થોક કાગળ નાખી ને લીંબુ આગળપત્તો નાખીને કરીએ તો મસ્ત એ ને બટા અહ ભૂંગરા ગરમમાં ગરમ
હમ્મ બરાબર. તો તમને ફોનમાં કઈ એપ્લિકેશન વાપરવાનું બહુ ગમે?
મને ફોનમાં વધારે હું એ હું ઇન્સ્ટાગ્રામ અથવા એમ એક્સ પ્લેયર વધારે જોઉ. અને સૌથી વધારે તો, કામને લઈને તો, હું વોટ્સઅપ બધારે યુઝ કરું છું.
બરાબર. મારો અવાજ નેવો ત ની આવતો ને બેકગ્રાઉન્ડોઈસ વોઇ તમે.
ના નથી આવતું.
બરાબર. તો મને પણ એવું છે કે, મને તો ખાસી બધી એપ્લિકેશન, એમ તો મને સ્નેપ ચેટ વધારે ગમે. કેમ કે, એમાં ફોટા પાડ કેટલા મસ્ત-મસ્ત આવે અને અંદર ફીચર પણ કેટલા મસ્ત-મસ્ત આવે.
હા હા. એમ તો હવે ઇન્સ્ટાગ્રામમાં પણ એવા બધા ફ્યચર આવે છે પણ મતલબ કે સ્નેપચેટ તો સ્પેશિયલ ફોટા માટે છે એટલે એક વાતે તો એ બહુ સારું છે પણ એમ તો જોવા જઈએ તો બધી એપ્લિકેશન ઓ આપડા માટે સારી જ છે. ગમે બધી પણ પર મેં સ્નેપચેટ યુઝ નહીં કરતી મેં ફોટા પાડવા તો મારી બહેનનો કે કોઈનો ફોન લઈને ફોટા પારુંમાં ફમામાંનું ફોટા નહીં પાડતી.
એવું મારે એવું હતું મારે પેલા એક દીદી હતી ને હે એટલે મારા દીદી છે જ હમણાં પણ એ પેલા એમનું એવું હતું કે એમનું ફોન બહુ સારો હતો મારી પાસે ફોન નોતો મારી પાસે ટેબ હતું. તો મેં એમની પાસે જઉં ને હ તો એ મને ફોન જ ના આલે ને એટલું એટ્રીટ્યુડ દેખાડે મેં ફોન તો આપ આપેજ ના ને પછી લક પુડા.
હમ્મ.
તો મન મા રાખશે નહી.
બરાબર એ તો એવું જ હોય મતલબ કે બધાને પોતાનો ફડ વાલો જ હોય. હાલ હવે આપણને પણ કઈ કામ હોય ને કોઈ માંગતું હોય ને ફોન તો આપણને ના ગમે. એટલે મારે નવો નવો હતો ને તો એ સમય દરમિયાન હું બધાને ફોટા પાડવા આપું ના આપું એ બધું કરતી થી. પણ હવે હું ખુદ જ નહી પાડતી પણ કોઈને જોઈ આપી દઉ. પણ અમુક વ્યક્તિ એવા હોય ને કે આપડો ફોન લેઈને ઘેર યુઝ કરે તો પછી ના ગમે કે આપણા ફોન પર થી મતલબ કે બીજું બીજું કામ કરયા કરે આપણે જે કામ માટે આયપો હોય તે કામ ના કરે તો મને ના ગમે મને તો બને ત્યાં સુધી મારો ફોન મારી પાસે રે ને એટલો હારો ના આજકાલ તો મેં ફોટા પાડવા પણ પછી બહુ નહી લેતી મારું સ્નેપ હોય તો યુઝ કરું કાતો તો કઈ ના કરું એમ ખાલી ગેલેરીમાં ફોટા લાવવા તો કેમેરામાં કેવું સારા આવે તો મારા કરતાં મારી બેનનો ફોન થોડોક મતલબ કે સારો છે ને ફાઈવ જી છે ને એમાં કે મારા રિઝલ્ટ સારું છે એટલે હું પાડું પર તમારા ફોનના થી તો કઈ જ નહી કરતી મેં
બરાબર
હમ્મ બોલો
આજના દિવસ
આવે છે અવાજ હા હા આવે છે બોલો બોલો
હા આવેછે તમે બોલો
હા બસ વરી મારો દિવસ તો મસ્ત આજે સારો ગયો મતલબ કે મારા